અવાજ આવે છે મારો?
હા અવાજ આવે છે તમારો.
હુ કરી રહ્યા છો હાલમાં?
હાલમાં એમ તો બેસી રહ્યા સે બસ તમે કેમ છો બધા ઘરમાં બધા સારા તો સે ને.
ઘરના બધા સારા છે અને અમારો જે ધંધો છે તે બી સારી રીતે ચાલી રહ્યો છે હાલમાં હમણાં જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે તે બાબત અમને કઈ ખબર પડી છે બાબત અંગે.
હા ડિજિટલ પેમેન્ટ અંગ હું ઘણા વર્ષોથી ઉપયોગ કરી રહ્યો છું તમને શું હમણાં ખબર પડી ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે મેં ઘણા વર્ષો ઉપયોગ કરી રહ્યો છુ પરંતુ મારા ઘરના લોકો ડિજિટલ પેમેન્ટ વિશે થોડાક સજાગ છે અને તેઓને ઉપયોગ કરવાવામાં થોડી હચકાહટ થાય છે. તેઓને એવું લાગે છે કે ડિજિટલ પેમેન્ટ યોગ્ય નથી અને તેઓના પૈસા કપાઈ જશે એવું એ લોકોને લાગે સે શું તમે પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા માંગો સો.
હા મે ડિજિટલ પેમેન્ટ તો બો યુઝ કરું છું અને પેમેન્ટ જયારે પહેલી વાર આવ્યું હતું અત્યારે અમારી જે મોલ જે અમારા મોલ ચાલે છે તે બધા મોલ મોલ મોટા-મોટા મોલ છે તે લોકોની મિટિંગ રાખવામાં આવી હતી અને અમને ડિજિટલ પેમેન્ટ વિશે જણવા આવ્યું હતું ત્યારે- અમે પણ ડરી ગયા હતા કે આ શું હોય કારણ કે જે ડિજિટલ પેમેન્ટ દ્વારા એવું હોય છે કે એક સ્કેન કરવાથી તો અમારા જે પૈસા પણ ચૂકવા તે સામને વાળામાં તાત્કાલિક એક બે મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે પરંતુ અમને એવું હતું કે જયારે ડિજિટલ પેમેન્ટ ન હતું ત્યારે તો અને બેંકમાં લાઈનમાં ઉભી રેવા પડતું હતું અને જે પૈસા ઉપડવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હતો ઘણા બધા દિવસોમાં લાગતા હતા તો આ શુ ડિજિટલમાં બધે એક દિવસ પૈસા ઉપડીને આપી દે એ તો ક હોઈ શકે અમને એવું રેવા લાગતું હતું પરંતુ અમારા ઉપરી દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમે પછી ડિજિટલ પેમેન્ટ જે ક્યુ આર કોડ હતો તે અમારે મોલમાં લગાવ્યું અને ત્યાર પછી અમે ઉપયોગ કરીએ છીએ તમારે કેવું છે તમારી સાથે શું બનાવ બનેલો.
હા મારી સાથે પણ એવું જ હતું કે ભાઈ પહેલી પહેલી વાર જયારે ડિજિટલ પેમેન્ટ આવેલું ત્યારે મને પણ વિશ્વાસ ન થતો હતો કે ભાઈ એ ડિજિટલ પેમેન્ટ એવું બધું કઈ વસ્તુ હોઈ શકે ટ્રાન્સફર થઈ શકે અને એવું તો ના હોઈ શકે પણ પછી થોડી થોડી વાર બધા જ ઉપયોગ કરતા મને પણ થોડો વિશ્વાસ આવી ગયો કે બરાબર છે ડિજટલ પેમેન્ટ યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય સે અને ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સુરક્ષિત વસ્તુ સે પેલા મને એવું લાગતું હતું કે ડિજિટલ પેમેન્ટ એ સ્કેમ સે અને આપડા પૈસા ખાઈ જશે એ લોકો પરંતુ ડિજિટલ પેમેન્ટ હું ઘણા વર્ષોથી ઉપયોગ કરી રહ્યો છું એમાં એવું કઈ પણ હોતું નથી જ્યાં સુધી આપણે એક પીન ન મારીએ જે આપણે પીન સેટ કરેલી હોય ત્યાં સુધી તેઓ આપણા પૈસા લેયજ નથી શકતા જેથી કરીને એ ખૂબ જ યોગ્ય વસ્તુ છે પરંતુ આપણે આ વાત પણ ભૂલવી ન જોઈએ કે એ ઇલેક ઇલેક્ટ્રોનિક જ વસ્તુ છે અને તેમાં સાયબર ક્રાાઈમ આજકાલમાં કેટલા વધારે વધી ગયા છે જેથી કરીને યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ કોઈને પણ પિન ન બટાવવી જોઈએ અને એવી રીતે ઉપયોગ કરવાનો કરવો જોઈએ કે બીજા બધાને ખબર ન પડે જેથી કરીને આપણે ડિજિટલ પેમેન્ટમાંથી અ કોઈ પણ સ્કેમ ન કરી શકીએ અને કોઈ પણ સ્કેમરને આપણે હાથ ન ધરાવી શકીએ.
હા વાત તો તમારી એક દમ સાચી છે અમારી સાથે તમારે એવો બનાવ્યો હતો બનાવો બન્યો હતો કે પહેલા પહેલા કે અમારે જે ક્યુ આર કોડ લગાવ્યો હતો ત્યારે તેનો જે ગ્રાહક ગ્રાહકે દસ થી વધારે દસ હજાર થી વધારેની ખરીદી કરી હતી અને એને સ્કેન કરીને પછી પૈસા એના અઉ કટ થઈ ગયા હતા પરંતુ અમારા અકાઉન્ટમાં પડ્યા નહીં હતા તો અમે ગભરાઈ ગયા હતા કારણ કે દસ હજાર કોઈ નાની રકમ નથી તે તે અમે પણ ગભરાઈ ગયા હતા પરંતુ પછી અમે બેંકમાં જાણ કરી અને અમને એક બે દિવસમાં પૈસા મળી ગયા હતા પાછા જે અમારા ખાતામાં આવી ગયા હતા અને એ બાબત અ ગ્રાહક પણ ડરી ગયા હતા પરંતુ અમે ગ્રાહકને યોગ્ય માર્ગદર્શન આપ્યું, અને હાલ માટે સારો છે, એ ડિજિટલ પેમેન્ટ એક મોટો ફાયદો એ છે કે આપડ કશે બહાર ગયા હોય ફોરવા માટે તો અમે જેમ બહાર ગયેલા હતા ત્યારે શું આપણે કેશ પૈસા પહેલા કેશ લઇ જતા હતા તો કેશ લઇ જવાનું. ખોવાનો ડર, અથવા ફાટી જવાનો ડર ગમે તેનો ભય રહેલો હોય છે પરંતુ જો ઓનલાઈન પૈસા હોય આપણા અકાઉન્ટમાં, તો આપડણે ખાલી ફોન લઈને જઈએ આપડે થઈ શકી કોઈ પણ દુકાન કે મોલમાં હોવે તો બધે જ ગામડે ગામડે સુધી આ પદ્ધતિ સ્કેમ એલે સ્કીમ આવી ગઈ છે અને એના આપણે સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ, ખુબ જ સારી બાબત છે અને કોઈ પ્રોબ્લમ હોય તો આપણે જણ શકીએ છીએ પરંતુ આપણે એ બાત ન ખાસ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ ઓનલાઈન સેવા એ ઇન્ટરનેટ ની સેવા ઉપલબ્ધ હોય ત્યાં જ ઉપર છે જો આપણે જે ગામડામાં અંદર- સુધી ગઈ હોય, તો ત્યાં સિવાય નહીં પણ હોઈ શકે તે હિસાબે આપણે થોડા ઘણા પૈસા કેશ પર રાખવા પડે છે, તમારે શું કેવું તમે ક્યાંથી ફરવા ગયા હોય તમારી સાથે કોઈ આવો બનાવ બન્યો છે?
વાર ફરવા ગયા કરેલું હતું અમે પેલા બોજ કેશ લઇ જતા હતા પરંતુ હવે અમે કેસ જ અને કારણ કે પલા પરંતુ હમણાં તો ભાઈ હોતો જ નથી, અને આપ ફોનમાં જ પૈસા રહે છે ઇલેક્ટ્રોનિક માધ્યમ, અને તે પૈસા પણ એ લોકો આપ ફોન ચોરી થ તો પણ આપ પૈસા લ શકતા નથી કારણ કે, આપણા ફોનમાં જે પાસપોર્ટ સેટ હોય છે તે પાસપોર્ટ ત્યાં સુધી આપણે ન મારીએ. ત્યાં સુ આપ પૈસા લે જ નથી શકતા જેથી કરીનેટલ પમેન્ટ ખુબ જ રક્ષિત વસ્તુ છે, નીસ્તુ ના ભૂલવી જોઈએટલ પેમેન્ટમાં આપણને યોગ્ય ડેટા ઉપયોગ કરવો પડે છે યોગ્ય ને ઇન્ટરનેટ આપને જોતું હોય છે, કારણ કે એક વાર અમારી સાથે એવો પણ બનાવ બનેલો કે અમે ડુંર વિસ્તારમાં ફરવા ગયા હતા, તો ત્યારે નેટવર્ક ખુબ જ ખરાબ હતું અને અમે ડિજટલ પેમેન્ટ ના ભરોસે જ ગયેલા કોઈ પણ, અમે કેશ પૈસા ન લઈ ગયેલા, જેથી કરીને અમારી સાથે એવું બનાવ બન્યું કે ભાઈ ત્યાં જ ને નેવર્ક જ ન આવ હતું અને અમે, પેમેન્ટ જ કરી ન શક્યા. આપણે ડિજિટલ પેમેન્ટ આ એક સાર્ટિફિકેટ ન ભૂલવું જોઈએ, અને આપણે થોડો પૈસા કેશ પણ કેરી કરવું જોઈએ, જેથી કરીને ડિજિટલ પેમેન્ટની આ એક નબળી બાબત થી આપણે બચી શકીએ, કારણ કે બધી જ જગ્યાએ નેટવર્ક સારું ન હોતું હોય અને બધી જગ્યા આપણે ડિજિટલ પેમેન્ટ ન યોગ્ય ઉપયોગ ન કરી શકીએ જેથી કરીને, આપણે કેશ પણ થોડું કેરી કરવું જોઈએ કારણ કે યોગ્ય સમયે તેનો પણ ઉપયોગ કરી શકી છે એવું મને લાગે છે.
હા તમારી વાત એકદમ સાચી છે, અને કેરીમાં એટલે ડિજટલ પેમેન્ટ એવું છે કે. અમે હવે તો ગામડે ગામડે ડિજિટલ વ અપલોડ થ થઈ ગયા, અમારે અંદર જે દુકાાન ન કામ કર છે. છે, અમારા મોલ ના અંદર અને જે ઘણા બધા વેપારીઓ છે, એમને મેં તો માર્ગદર્શન આપ્યું છે, અને હાલમાં તો એ લોકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થયા છે, અને ડિજિટલ પેમેન્ટ એ લોકોને પણ પહેલા પહેલા તો એ લોકો પણ ડરી ગયા હતા કે આ શું છે ડિજિટલ પેમેન્ટ કોઈ સ્કેમ તો નહીં હોય પોતાના અકાઉન્ટ માંથી પૈસા તો નહીં કપાઈ જાય, એ બધું હતું પરંતુ હાલમાં જોવા જઈએ તો બહુ સારી એ લોકોને પણ ગમ્યું છે. અને હવે બધા વેપારીઓ પણ, અમે વેપારી વેપારી વચ્ચે મીટંગ થાય જો કોઈ નાના જર પડે તો એકીજા અમે, ઓનલાન પેમેન્ટ જ કરીએ ઓનલાન પેમેન્ટ જેમકે ગુગલ પે, ફોન પે વગેરે એપ ન ઉપયોગ અમે એક ખા માટે બીજા ખામાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ અને પૈસા લેવડ જવડ તાળી છેને અમારા ખિસ્સામાં તો બહ, મોસ્ટ ઓફ છૂટા પૈસા રહેતા નથી કારણ કે અમે ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ કરીી ઘણી વખત એટલે ડિજટલ અમને ખુબ જ ગમ્યું છે અને, અમને એ બાબત અંગે પણ અમે બધાને માર્ગદર્શન પણ આપ્યું છે હવે હાલના અમારા ઘરના બાળકો પણ નાના ના બાળકો છે, પણ અમે અઉ ખોલી આપ્યું છે એમ તો એ લોકો પણિજટલ પેમેન્ટ ઉપયોગ કરે છે, પરંતુ એ લોકોના અઉન્ટમાં અમે ઘણા બધા પૈસા રાખતા નથી કારણ કે જો ઘણા પૈસા આપી તો હમણાંથી એ લોકો ઘણા પૈસા પૈસાની કિંમત સમજશે નહી, એટલે અમે એ લોકોને પૈસા વધારે આપતા નથી એ એ લોકો શીખી દીધું છે કારણ કે ડિજટલ પેમેન્ટ શીખવું એ સારી બાબત છે એ વધારે ઉપયોગ થાય છે શું તમે તમારા બાળકો કે કોઈનેટલમેન્ટ માર્ગદર્શન આપ્યું છે.
હા મેં પણ મારા દાદા દાદીઓનેને માર્ગદર્શન આપ્યું છે કારણ કે દાદા દાદીઓ કેટલીક જગ્યા જતા હોય તો તેઓના પૈસા સાથે લઇ જવું ખુબ જ અઘરુંજનક થઇ જાય છે જેથી કરીને હું મારા દાદાને શીખવ્યું છે ડિજિટલ પેમેન્ટ અને તે પહેલા ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા પહેલા ખુબ જ હચકાતાા હતા અને તેઓને એ ખૂબ જ સ્કેમ લાગતું હતું પરંતુ હવે તે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે છે અને હવે તો દાદા પોતે જ ઘરેથી જ બધું ઓનલાઈન ઓર્ડર કરી દે છે પોતાના ડિજિટલ પેમેન્ટ થી પૈસા કટ કરાવીને અને ઘર બેઠું જ બધું આવી જાય છે જેથી કરીને દાદા એ કે પણ સ્થળાંતર ન કરવું પડે અને તેઓનો સમય પણ બચી જાય શક્તિ પણ બચી જાય અને પહેલા શું બિલ લાઈટ બિલ ભરવું એ બધું જોવા પડતું હતું ત્યાં લાાઈટ બિલ ભરવા પરંતુ હવે શું છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટ આવવાના કારણે ઘરથી જ બધું થઈ જાય છે અને આપણે તેટલું સ્થળાંતર પણ ન કરવું પડે પેટ્રોલના ખર્ચા પણ બચી જાય અને ઉપરથી આપડો તેટલો સમય પણ બચી જાય શક્તિ પણ બચી જાય અને તેનો યોગ્ય ઉપયોગ કરીને આપણે બીજ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ પેલા એવું હતું કે આપડણે ત્યાં જવું પડ લાઈનમાં ઉભી રહેવું પડે અને તેટલી સમય શક્તિ નો આપડે ઉપયોગ કરવો પડે પરંતુ હવે ઘરે થી જ બધું થઈ જતું હોય તો આપણે તેટલી ટાઈમ આપણે ગમે ત્યાં ફરી આવી શકીએ અને ફેમિલી સાથે પણ તેટલો ટાઈમ બતાવી શકીએ તે ખુબ જ સારી વસ્તુ છે ડિજિટલ પેમેન્ટ આ મને ખૂબ વધારે ગમી છે કે ભાઈ ઘર થી જ બધું કરી શકાય અને યોગ્ય ઉપયોગ કરી શકાય ડિજિટલ પેમેન્ટ ન
હા તમારી વાત એકદમ સાચી છે ડિજિટલ પેમાન્ટ ન એક મુખ્ય ફાયદો જોવા જોઈએ તો એ છે કે ચોવીસ વાગ્યા સાત એટલે કે આ અઠવાડિયું ચોવીસ સાત દિવસ અને ચોવીસ કલાક આપણને પૂરેપૂરી સેવા ઉપલબ્ધ થ પછી આપડે જયારે પણ ઈચ્છે ભલે રાતના બે વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય. ગમે ત્યારે આપણે ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ કરી શકીએ છીએ અને પૈસાની ચૂકવણી કરી શકીએ છીએ જો આ અકસ્મિક કોઈ કારણ સર્જાયું અને આપણે ઘરેથી બહાર નીકળીએ અને અકસ્માત કેવું થયું તો ઘરને આપણે ત્યાં સુધી આવે ત્યાં સુધી ગમે તેવું પરિણામ આવી શકે છે એ બદલ આપણે જો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરીએ તો આપણે ત્યાંથી ત્યાં એટલે કે નાના એકબીજાના ખાતા માં ટ્રાન્સફર કરી શકીએીએ અને પૂરતી સેવાનો લાભ લઈ શકીએ છીએ અને આપડે ક બહાર શોપિંગ માટે ગયા હોય અને આપણને કોઈ વસ્તુ ગમી ગ હોય તો આપણેરા વસ્તુ લ માંગે અને આપ પાસે ડિજિટલ પેમેન્ટની સેવા સબ ઉપલબ્ધ ન હોય તો આપણે પસા આપ પડ જો કેશ પૈસા પણ આપણી પાસે હોય તો આપડે એ ટાળવો પડે છે અને આપણે મનગમતી પસંદગી ચીજ એલે વસ્તુ લઈ શકતી નથી પરંતુ જો આપડા પર ડિજિટલ પેમેન્ટની સેવા ઉપલબ્ધ હોય તો આપડણે આના ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ કારણ કે હવે તો બધી જ દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટની સેવા ઉપલબ્ધ છે તેથી આપણે કરી શકીએ છીએ એ એનો ઘણો મોટો ફાયદો આપણને જોવા મળે છે અને આપણે મનગમતી વસ્તુ પણ લઈ શકીએીએ શું તમે કશે ગયા છો અને તમાને કઈ મનગમતી પસંદ લીધી છે આ બાબતટલ પેમેન્ટ દ્વારા
હા અમે પણ કેટલીક વાર એવી ડિજિટલ પેમેન્ટથી જ બધું પેમેન્ટ કરીને કેટલીક વસ્તુઓ લીધી છે કેમ કે અમે ફ્રીજ પણ અમારે લીધી હતી તાપમાં ખૂબ જ વધારે તાપ લાગે તે એના સારું કારણ કે અમારી પહેલાંની ફ્રીજ બગડી ગયેલી હતી તે બી અમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને જ મંગાવી હતી. કારણ કે કેશ કેરી કરવું એ ખુબ જ ખરાબ બાબત નથી પરંતુ ત્યાં આપડણે કેશ કેરી કરીને લઈ જવું તો ચોરી થવાનો ભય અને ફાટી જવાનો ભય અને એવું બધું ભય રહેલું હોય છે પરંતુ ડાયરેક્ટ આપણે એમાં કેશ ટ્રાન્સફર કરી દઈએ તો ખુબ જ સારું પડે છે. અને આપણને ખાલી બસ એ ક્લિક કરીને ટ્રાન્સફર થઈ જતા હોય છે તો આપડે કોઈ પણ તકલીફજનક હોતી નથી જેથી કરીને ડિજટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે એવું મને લાગે છે તમારે શું કેવું છે આ બાબત પર.
હા વાત તો મારે એકદમ સાચી છેટલ પેમેન્ટ એકદમ સારી વાત છે અને હાલમાં તો બધા જ યુઝ કરતા થઈ ગયા છે ને આપડે પણ બધાને માર્ગદર્શન આપવું જોઈએ અને ખાસ કરીને ગામડાઓના જે વિદ્યાર્થી હોય કે બાળકો હોય કે વૃદ્ધ હોય તે લોકો ડરતા હોય છેટલન્ટ એને અપૂરતું માર્ગદર્શન કાર પણ આપણે એ લોકોને માર્ગદર્શન આપવું જોઈએ જેથી એ લોકો સમજે અને આવનારી પેઢી ને પણ એ લોકો સમજાય. ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે જેના કારણે પૈસાની લેવડ દેવ સારી રીતે કરી શકે છે અને સરકારશ્રીને પણ અમે માંગણી કરી છે કે ગામડાઓમાં પણ ઇન્ટરનેટ ની સેવા ઉપલબ્ધ જેથી ઘણા બધા નાણાને ટ્રાન્સફર આપણે કરી શકી છીએ બસ ચાલો મળીએ.
હા ચાલુ મળીએ.